હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
તમે કેમ છો?
આવાજ આવે છે બરાબર?
નહી આવ અબી પણ ઓછું આવતું છે નોર્મલ
હવે?
હમ્મ અહ હા હમણાં આવતું છે
હલો હલો
પછી શું કહેવાય તમે સોશિયલ મીડિયાનું તને શું લાગે આપડે મતલબ ગુડ છે કે બેડ છે?
સોશિયલ મીડિયા ના તો ફાયદા બી છે અને નુકસાન પણ છે સોશિયલ મીડિયા તો અત્યારે અત્યારે સોશિયલ મીડિયા વગર કઈ જ ચાલતું નથી એટલે ગુડ પણ છે અને સોશલ મીડિયામાં અહ વધુ અલગ અલગ મતલબ એના ગેરફાયદાઓ બી છે કે સોશિયલ મીડિયાના લીધે છોકરાઓ અત્યારે ભણવામાં ને ધ્યાન આપી નથી સકતા કે અહ અહ બધા બધાનો ટાઈમ એટલો બધો ખાઈ જાય છે ને સોશિયલ મીડિયા કે એ લોકો પોતાના કામ પર ફોકસ નથી કરી સકતા કે જસ્ટ એક મેસેજ આવ્યો એટલે ફોન હાથમાં લીધો તો મેસેજ જોઈને મૂકી દઈએ એવું નથી કે પછી આપણેે સોશિયલ મીડિયા પર સ્ટ્રોલ કરવાનું ચાલુ કરી દેવે છે તો કલાકોમાં કલાકો ક્યાં નીકળી જાય છે
હા તો તમને હાચુ કીધું કેમ કે જોઓ તમે આપડે હમણાં મતલબ કોઈ પણ એપ લોવ તમે સોશિયલ મીડિયાનું યુટ્યુબ થઇ જવા જો યા ઈ ઇન્સ્ટા થઈ જવા જો આપડે એમાં આગળ નોટિફિકેશન આવ આયવી કે ભાઈ શું આયવું શું ન જોઈએ જોઈએ તો એમાં આપડું મતલબ જોતા જ રે જોતા જ રે ન ક ક એ કલાક દેડ કલાક એવું નીકળી જાય આપણે ખબર નહી પડે પછી આપડ જે કા કામ હોય એ બી પેન્ડિંગ રહી જાય પછી આપ આપડે લાગે કે ભાઈ આપડે એ એકદમ ખાલી ફુકટ આપડે સોશિયલ મીડિયા જોતા રે આપ જોવા પડશે આપડ અગર લેસન હોય એ લેસન રહી જાય યા પછી આપડ કોઈ મતલબ કોઈના હાથે કઈ ઓર્ડર યા કઈ કામ કરવાનું હોય એ પણ રહી જાય આપડ સોશિયલ મીડિયા આગળ જોતા હોય તો
હા બરાબર છે અને સોશિયલ મીડિયા પર પેલું અ રીલ્સ આ તે બનાવવામાં અને એમાં બહુ જ ટાઈમ જાય છે. પ્લસ આપણે આપણે જોવામાં ટાઈમપાસ કરીએ છીએ, લોકો બનાવીને અને ઘણા લોકોનું એવું બી છે કે સોશિયલ મીડિયા પર એ લોકો કમાય પણ છે, તો એ લોકો માટે સારું પણ છે કે એ લોકો એના પર એના પરથી પોતાનું ગુજરાન ચલાવી શકે છે, પ્લસ ફેમસ થઈ શકે છે કે સેલિબ્ બિટી પણ બની શકે છે કે એ લોકો આટલું સરસ પફોમ કરીને એ લોકો સેલિબ્રિટી પણ બની શકે છે અને સોશિયલ મીડિયા પર લાઈક આપણને આપણને કોઈ કોઈ ખોવાઈ ગયું હોય કે એનો એનો ફોટો આપણે વાયરલ કરીએ તો એ પણ મળી શકે છે, તો એના ફાયદા પણ છે કે ચલો આ વસ્તુ સારી પણ છે અને ખરાબ પણ છે કે આપણે આપણો ટાઈમ ખાઈ જાય છે એ વાત બી છે અને આપણે જે રીતે જે રીતે કોઈ ખોવાઈ ગયું હોય કે કંઈક કંઈક કોઈ પ્રોબ્લેમ હોય લાઈક આપણને કોઈ બ્લડ બ્લડની જરૂર પડે તો એના માટે બી આપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીએ તો લોકો આ આપણને જવાબ આપે છે અને એ એ સારી બાજુ છે એની સોશિયલ મીડિયાની કે એ વસ્તુ આપણને અવેલેબલ થઈ જાય છે.
હુ આ તો તમને હાથચૂ કીધું મતલબ એ મ આપણેે જે યુઝસ કરવું હોય એ આપણેે પણ બરાબર મળી જાય છે. તમે જે કયો તો, એ આપ આપણે બ્લડ જોઈતું હોય અગર આપડે ખબર નહી હોય આપણે કામ મળશે આપડા નજીદીક શું છે કયા હોસ્પિટલ થી મળે યા કયા લેબોરેટરીથી મળે એ આપે અગર ખબર નહી હોય તો આપણે સોશિયલ મીડિયા પર સર્ચ કરી શકો બરાબર અને પછી આપડે જો કઈ આપડી કઈ એડવર્ટાઈઝ કરવી હોય એ પણ સોશિયલ મીડિયા પર આપણે પોસ્ટ કરી શકો. અને જો તમે એડવર્ટાઈઝ માટે આપણે એડવર્ટાઈઝ ઓફિસ પણ નહી જતું જવું પડતું કેમ કે એના પાસે જવાનું પછી એને કેહેવાનું ભાઈ આ છે એવું એ આપણે પોતે જ કરી શકો છું આપણે જો આપલું જે અકાઉન્ટ હોય એના પર પોસ્ટ કરી શકો એ બધા જ જોઈ લે. પછી આપડું જે પ્રોડક્ટ હોય એની મલબ મતલબ એડવર્ટાઈઝ બી થઈ જાય અને ખબર બી બધાને ખબર બી થઈ જાય કે ભાઈ આ પ્રોડક્ટ એમના ત્યા મળશે પછી કા મળશે એ બી આપડે ખબર પડી જાય.
હા એટલે એ જ તો સોશિયલ મીડિયા ગુડ પણ છે અને થોડુંક થોડુંક આપણે સાવધાનીપૂર્વક વાપરીએ તો એ સારું પણ છે કે આપણે આપણે ઠેક છે ચલો એક નોટિફિકેશન આયવી આપણે એક નોટિફિકેશન જોઈ અને ચલો પાંચ મિનિટ યુઝ કરીને બી આપણે મૂકી દઈએ તો ઓકે ચલો ચાલે એમ. પણ આપણેે આખો દિવસ સ્ક્રોલ કર્યા કરી એ સહી નથી એમ.
હમ્મ. એ તો તમે હાચું કીધું. આખો દિવસ અગર સ્ક્રોલ કરતા રહીએ તો એ પછી બહુ બેડ મતલબ આપણે બધું નુકસાન જ થ થતું રહે પછી. આપ
એ એના લીધે આપણી-આપણી આંખોને બી નુકસાન થાય છે. માઇન્ડ પણ ફોકસ નથી કરી શકતું કોઈ વાતમાં, કે આપણે આપણને પછી એ-એ વસ્તુની આદત પડી જાય છે કે આપણે સ્ક્રોલ જ કર્યા કરીએ આખો દિવસ અને રાત્રે. ને રાતના ભી હું ઊંઘા આવાવામાં પ્રોબ્લેમ થાય છે, કે આપણે સ્ક્રોલ કરતા રહીએ તો એના લીધે આંખમાં પ્રોબ્લેમ થાય છે, અને એના લીધે ઊંઘ
હમ્મ, આ તો તમે હાચું કીધું. કેમ કે આપડે જયારે ઊંઘ લાગવી લાગતી હોય આપડા આંખમાં થોડુંક જલન થવા લાગી જાય, આપડે એવું લાગે કે ભાઈ આપડા આંખમાં કંઈ કચરું યા કંઈ જતું રહેલું હોય, અને આપડે એ ખબર નહીં હોય કે આપણે મતલબ દોડ એ દોડ અરી અઢઈ કલાક થી આપણે સ્ક્રોલ કરતા તા તચ એના લીધે આપણે આંખમાં એવું જલતું છે.
અને અત્યારે બાળકો-બાળકોને આપણે ફોન આપી દઈએ છીએ, એ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે, તો એ-એ ગલત છે, કે બાળકોને આપણે ફોન આપીએ છીએ, સોશિયલ મીડિયામાં શું હોય, શું ન હોય એ આપણને ખબર છે. અને આપણને ખબર છે કે આ વસ્તુ આપણે જોવી કે નહીં, પણ બાળકોને તો ખબર નથી પડતી કે આપણે આ વસ્તુ જોઈએ કે નહીં, એટલે એના માટે બી અહ સોશિયલ મીડિયા ગુડ નથી. કે
હમ્મ. આ તો તમને હાચું જ કીધું. કેમ કે બાળકોને ને એ ખબર નહીં હોય
કે શું જોઉં અને શું નહીં, હવે આપણે મોટા છીએ તો આપણને ખબર છે કે સોશિયલ મીડિયા પર શું જોવાય અને શું ન જોવાય, પણ છોકરાઓને એવી ખબર નથી પડતી કે શું જોવાય, ને શું નહીં, એને એના લીધે છોકરાઓનો
હા એજ ને.
હમ્મ.
બા બાળકોએ પણ ખાલી એને એમને શું છે કે ભઈ આપણે મ મો મોબાઈલ મળી ગયેલો છે આપણે એમાં સોશિયલ મીડિયા જોતા છે, બસ આપણે સ્ક્રોલ જ કરવાનો છે, પણ એમને એ ખબર નહી પડતી કે ભઈ કયા મતલબ કયા એ બ્રોડકાસ માં હારું છે, કયો ખરાબ છે, એ બસ એ ખાલી જોતા જાય અને સ્ક્રોલ કરતા જાય છે. એ પછી એ પછી એમના માઈન્ડમાં ફિક્સ થઈ જાય, એ આપણે વિડીયો જોઈ લો તો એમાં આવું જ હતું, એ પછી એમાં કોઈ મારા મારી હોય યા પછી કોઈને ગાળ
હા એના લીધે છોકરાઓ બી જો ને સ્કૂલમાં સ્કૂલમાં મા મારામારી કરે છે હમણાં સુરતનું આવેલું હતું ને કે એક છોકરાએ બીજા છોકરાને ચપ્પું મારી દીધું. એ આ બધું સોશિયલ મીડિયા ને જ અસર છે કે એ લોકો એ એના પર જોયું હોય કે ચાલે છે બધું, બધું ચાલશે એવું બધું એના લીધે બાળકો ના મગજ પર તો અસર થાય જ છે. એટલે છોકરાઓને બાળકોને તો સોશિયલ મીડિયા થી દૂર રાખવા જ સહી છે.
હા એ જ ને.
એ લોકોને તો મોબાઈલ થી દૂર જ રાખવા જોઈએ, ઠીક છે સ્કૂલ નું કઈ પ્રોજેક્ટ છે કે અ કોઈ હોમવર્ક આવેલું છે તો એ લોકો એ કરે એમાં ના નહી કેમકે હવે બધું મોબાઈલ પર જ ચા એની બધી એપ્સ આવે છે, એના એમાં બધું ચાલે છે તો એ બધું ચાલે પણ સોશિયલ મીડિયા વિશે તો એ લોકોને જાણકારી હોવી જ ના જોઈએ કે હું આમાં બધું જોઈશ અને હું આમાં બધું જોઈ શકીશ અલગ અલગ વિડીયો છે.
તે જ ને
તો એ ખબર જ ના હોવી જોઈએ નાના બચ્ચાઓને તો
જયારે છોકરાઓ ના તે કોઈ મો મતલબ પેરેન્ટ્સ હોય છે યા પછી કો એનું મોટું ભાઈ યા તી બેન કોઈ હોય છે તો ત્યારે એ જો શ છે કેમ કે એ એમની ધ્યાન
હા એમની પર નજર રાખી શકે છે કે એ લોકો સોશિયલ મીડિયા પર શું જોવે છે શું નહી તો એ તો ચાલે છે કે તો વાંધો નહીિ કે ચલો ઓકે એ લોકો છોકરાઓ જોવે છે એ લોકો ના કાર્ટૂન સાથે બધું એ જોવા માટે એ લોકોને સારું છે કાર્ટૂન જોવે તો એના માટે કાંઈ વાંધો નથી અને એ બી આવે જ છે અનેને સારા સારા સંસ્કારો આપી શકે એવા વિડીયો પણ આવે છે તો એ બધું જોવે તો કઈ વાંધો નહી તો એ સોશિયલ મીડિયા ગોડ છે બાળકો લોકો માટે મોટા માટે કે સારા સંસ્કારો પડી શકે છે.
હવે એવા કાર્ટૂન પણ આવતા જે સારા સંસ્કાર મળતા હોય એ નાના છોકરાઓ માટે મતલબ એ જે છોકરાઓને મતલબ કોઈ શીખવાનું હોય ને નાના છોકરાઓ માટે એમને આવો વિડીયો લગાડી બરોબર એને જોઈ જોઈને શીખ ખી જાય છે. મતલબ
હવે સોશિયલ મીડિયા પર હા હવે સોશિયલ મીડિયા. પર સ્કૂલના સ્કૂલના આખા આખા ચેપ્ટરનું ચેપ્ટરનું વર્ણન આવે છે એના કીવર્ડ્સ આવે છે હ એ બધું છોકરાઓ જવે છે તો સારું છે. સોશિયલ મીડિયા ખરાબ છે એવું નથી પણ અમુક સાવધાનીપૂર્વક યુઝ કરીએ તો સારું છે નહીતર ખરાબ છે.
હા એ તો તમને હાચુ કીધું એ મતલબ એ એ પોતે પર ડિપેન્ડ થવા લાગી ગયેલું છે હમણાં હવે કેમકે એ બધો કોઈ કોઈ તો એ એ એમને તો પૈસા મળે તો ઈન્કમ ચાલુ છે તો એ પોસ્ટ કરતા જ રહી બરાબર પણ એ આપડે જોવાનું કેને જોવાની એ આપણા ઉપર ડિપેન્ડ છે હવે
હા બરાબર છે.
કેમ કે જો તમે કોઈ એ ઝઘડા ઝુઘડાનો બી વિડીયો આવે એને તો એ એમને પૈસા મળતા જ હોય એમની ગેમિંગ ચાલતી હોય
ખબર નથી પડતી કે આ ઝઘડો સાચો છે કે ખોટો છે.
ખોટો છે એ એમની સ્ટ્રીમિંગ માં તો ખોટો ઝઘડો છે પણ નાના બાળકો ને એવું લાગે કે ભાઈ આ તો હાથચુમાં જ ઝઘડા કર તા છે તો આપડે કોઈ નામ હમ મતલબ આપડે અગર કોઈ ના ઓલે મતલબ આપડે કોઈ બોલે કે તું આની કરવાનું તો એને પણ આપણું એવો જ ઝઘડો કરવાનો એના સાથે ચાલો મેં મતલબ તમારા હાથે વાત કરીને મને બહુ જાણકારી મળી હલો હલો
હલો હા હવે આવે છે હા પણ મને પણ સારું લાગ્યું કે આ વિષ આપણે ચર્ચા કરી
હમ્મ.
ચારુ જાણવા મયલા.
મને બી મતલબ જે ખબર ની હ તો એ તમારે મને બરાબર સમજાવી દીધું. ચાલો પછી વાત કરીએ આપડે. ઠીક છે.